હલો
હલો
જય શ્રી રાધે રાધે કેમ છો? કેમ છો?
બસ મ મજામાં તમે કેમ છો?
હા હું પણ મજામાં હા-હા આવે છે, અવાજ હું પણ મજામાં છું, જો ને આજ કલ આપણું શહેર કેટલું સ્વચ્છ લાગી રહ્યું છે ને આમ
સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિક ની જવાબદારી છે.
અને જોને આપ પણી આસપાસ સફાઈ હોય તો મન પણ કેટલું સુ અહ ખુશ રહી જાય. છે ને અને બીમારીઓથી પણ આવ બીમારીઓ પણ કેટ
હા પણ આ જોવોને તમે ખાસ કરીને હોસ્પિટલ છે, શા સ્કૂલો છે અને બગીચાને સાફ રાખવા ખૂબ જ જરૂરી છે. ગંદગી થી મચ્છર અને જીવજંતુ વધી જાય છે.
હા પણ ઘણાં લોકો તો આ વાત સમજતા નથી. કેટલાં બધાં રસ્તા ઉપર કચરો ફેંકી દે છે, એ કેટલી એમની ખરાબ આદત છે ને! તો કચરો તો સરકારે જો ને રસ્તા પર જઈ જ ઠેર ઠેર એમને કચરા પેટીઓ મૂકી છે. કચરો કચરા પેટીમાં જ નાખવો
હા બરોબર સાચી વાત કીધી તમે.
અને આપડે છે ને નાની ઉંમર થી જ આવી સારી ટેવો આપણા બાળકો માં આપીએ ને તો એમની જિંદ આગળ જતા જતા એમની જિંદગીમાં એમને બહુ કામ લાગે.
સાચી વાત જો આપણે આસપાસ સફાઈ હોય તો મન પણ ખુશ રહે છે અને બીમારીઓ પણ ઓછી ફેલાય છે.
હા તો પછી તમે ઘરની સાફ સફાઈમાં અહ સફાઈમાં મદદ લો છો કોઈની, કે કેવી રીતે કરો છો?
તો ઘરનું રોજનું કામકાજ જે છે ને ઈ હું પોતે જાતે જ કરું છું ડસ્ટિંગ વગેરા બધું હું જાતે જ કરું છું કારણ કે મને પોતાની હાથની કરેલી સાફ સફાઈ જ થોડી મને સારી લાગે છે એટલે.
હા બહુ સારું. હું પણ મારા ઘરના બધા કામ જાતે જ કરું છું, મને પણ કોઈ હાથના કામ ગમતા નથી. થી અને આજકલ તો જોવો ને કેવો સ્લોગન ચાલે છે ને સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન, એના કારણે ઘણા લો કો જાગૃત અહ આ થયા છે. બધા સાફ સફાઈ રાખવા માંડ્યા છે
હા સાચી વાત કીધી તમે અને તમે જોવો સાફ સફાઈ રાખીએ આપણા ઘરને સાફ સફાઈ રાખીએ તો હાલો
હા હા
હા તો જેમ કે તરે ગંદકી થી મચ્છર ની થાય અમે તમને પણ શરૂઆત માં કીધું તે રીતે તો એનાથી લોકોને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ પણ ઓછી થાય એટલે જ્યાં પાણી પણ સ્વચ્છ પીવું જોઈએ મમ્મા
હા હા કુલ સાચી વાત છે અને લોકોને છે ને હાથ ધોવાની ટેવ પણ ખૂબ જ મહત્વની છે લોકો જો પોતાનું ઘર અને વિસ્તાર સાફ રાખે સે ને તો આખું ઘર સુંદર લાગે સે
હા સાચી વાત કહ્યું તમે એટલે સ્વચ્છતામાં જ માત્ર સરકારની નથી આપણી પણ જવાબદારી છે આપણે પણ પ્લાસ્ટિકનો જે કચરો હોય ને એનો ઉપયોગ કમ કરવો જોઈએ કારણ કે છે ને પ્લાસ્ટિકને પર્યાવરણને નુકસાન પણ પહોંચાડે છે
એ તમે બિલકુલ સાચી વાત કરી. અને આપણો જે પણ કચરો હોયને અલગ અલગ રીતે એકત્રિત કરવાની ટેવ પાડવી જોઈએ. જેમ કે ભીનો અને સુખો. કચરો અલગ રાખવાની રાખવાથી એને રિસાયકલ કરવામાં સરળ બને છે. છે અને સરકાર. પણ તો જો ને ઘરે ઘરે નગરપાલિકા બે બે ડસ્ટબિન એક બ્લુ કલર નું અને ગ્રીન કલર નું અલગ અલગ આપી રાખ્યા છે. કે તમે ભીનો અને અલગ કચો અલ અલગ રાખો.
હા અને પાછો રિસાયકલ થઈ જાયને એના માટે. હમ્મ ગામ અને શહેર બંને ના સ્વચ્છતા ખુબ જ જ જરૂરી છે ને તમે બોલો છો તે રીતે. ત.
હા દીખો બહુ જ જરૂરી છે અને સ્વચ્છતા હોય ને તો લોકોનું સ્વાસ્થ્ય પણ તો સારું રહે ને અને આપણે બીજાને પણ સફાઈ કરવા રાખવા માટે પ્રેરિત કરવા જોઈએ. અને નાની નાની સા તેવો તો કેટલો મોટો ફેર પાર લાવી શકે છે.
હા એ વાત તો સાચી તમારી સ્વચ્છતા હોય તો લોકોનું શું કે એનું સ્વાસ્થ્ય પણ સારું રહે.
હા એજ ને. કે જ્યાં સ્વ સ્વચ્છતા ત્યાં પ્રભુત્તા આ વાત તો બિલકુલ સાચી પડે છે.
હા અને આપડે છે ને બીજાને પણ છે ને સફાઈ કરવા માટે પ્રેરિત કરવું જોઈએ. કે ફક્ત આપણે આપણી ઘરની સાફ સફાઈ કરી અને પચી ગયું ને આપણા આજુબાજુના જે સોસાયટી છે, આજુબાજુ ફળિયું છે, જે આપડણે રેતા છે, એ પણ સાફ રાખવું જોઈએ અને લોક કોને પણ એના માટે પ્રેરિત કરવું જોઈએ કે સાફ સફાઈ રાખો.
બિલકુલ સાફ સફાઈ તો બહુ જ જરૂરી છે. જેમ આપણે આપણા ઘરને સ્વચ્છ રાખતા હોઈએ તેમ આપ આપણા દેશને પણ સ્વચ્છ રાખવું જોઈએ. અહ જો ને ગમે ત્યાં કચરો નહીં નાખવો જોઈએ. ગમે ત્યાં થોકવું નહીં જોઈએ. પણ ઘણા લોકો જે ને આ વસ સમજતા જ નથ થી. હવે ને આપડે ઘ-ઘણી વાર આપ પણે દરિયા કિનારેને બધા ફરવા ગયા હોય તો ત્યાં કેવું લોકો બધ ધી ગંદગી ફેલાવી દેઈ છે. અહ જે બધું ખાધું હોય ત્યાં નાખી દેઈ છે તો એવું નહીં કરવું જોઈએ તમે તમારા ઘરમાં થોડી એવું કર કર છો જેવી રીતે ઘર તમારે અ ચોખ્ખું રાખો એવી રીતે આપણો આપણે બધી બ બહાર બી બધું ચોખ્ખાઈ રાખવી જોઈએ. તો જ આપડો દેશ સ્વચ્છ લાગ સેને?
હા અને છેને ગંદગીથી જ બધી બીમારીઓ ફેલાય છે. તમને ખબર છે અને ખાસ કરીને જયારે વરસાદમાં આસપાસ પાણી ભરાઈ જાય મચ્છરો વધી જાય એના કારણે પણ બધુ વધુ બીમારી ફેલાય છે.
બિલકુલ એટલે તો જો ને આ
પણ છેને અ પાણી ભેગું નહી થવા દેવાનું અ
હા બિલકુલ જો ને એનાથી છે, ને આજુ બાજુ જે પાણી ભરાય ને તો એમાં ડેન્ગ્યુ ના મચ્છરો પાડ છે અને લોકોને ડેન્ગ્યુ થઈ જાય. એટલે આપણે જે ને કશે બી ઘરની આજુબાજુ પાણી નહીં ભરાવા દેવાનું, ઘરમાં સ્વચ્છતા રાખવાની.
હા અને છેને મને મ લાગે છે, કેને કે દરેક સોસાયટીમાં સાફ સફાઈ અંગે છે, ને નિયમ નિયમ હોવા જોઈએ કે એને લોકો નિયમોનું પાલન કરે ને એને વ તો વધારે સારું આમ.
હા.
હમ્મ. તમે કોઈ દિવસ આવી રીતે આમ સાફ સફાઈ ના અભિયાનમાં ગયા? છ.
હા હા હું ગઈ છું ને સાફ સફાઈના અ અભિયાનમાં અમારી સોસાયટીની મહિલા મંડળે છેને એક દિવસ આપણે રેલવે સ્ટેશન પર સ સફાઈનું અભિયાન કર્યું હતું પછી બીચ પર જઈને બધું સાફ સફાઈનું અભિયાન કરયુ તું. તો એનાથી કે આ બધું છે ને સોશિયલ મીડિયા પર પણ મૂક્યું તું. કેમ કે સોશ સોશિયલ મીડિયા પ્રભાવ લોકો પર ઘણો પડે છે. તો એનાથી અમારી સાથે ઘણા એવા લોકો જોડાયા હતા.
હા અને તમે વાક ખરી કીધી મેં પણ છેને એક વખત મારા મિ મિત્રો જોડે બગીચાને સાફ કરવા મતલબ ગયા હતા તો હું સાચું કહું ને તમને મને એટલું સારું લાગ્યું ને કે હું તમને કઈબી નહી સકુ લોકો પણ અમારી પ્રશંસા કરતા હતા.
બિલ કુલ જો આપણે આપણે આપણા ઘરની સફાઈ કરીએ છીએ એમાં કઈ શરમ અનુભવીએ? તો એવી રીતે જ આપણે આપણા શહેરની આપણે જે શહેરમાં રહેતા હોય એને ચોખ્ખું રાખવાનું આપ
હા અને જો, હા બોલો.
આપનને સફાઈ કરતા જોઈને બીજા બે ચાર લોકો પણ સફાઈ કરવા આવ
આવશે. તો એજ ને જયારે અભિયાન કાઢેલું ત્યારે બગીચામાં અમે એક લા સાફ કરતા થા. અમને જોઈને પણ બીજા પણ આવેલા ત્યાં સાફ સફાઈ કરવા માટે. અને એક બીજી વાત કે સ્વચ્છતા રાખવા તે છે ને પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે.
બિલકુલ સ સાચી વાત કરે.
હમ અને લોકોમાં છે ને સકારાત્મક સંદેશ જાય છે ઘરમાં પણ દરરોજ સાફ સફાઈ કરવી જોઈએ રસોડું અને બાથરૂમ ખાસ કરીને સ્વચ્છ રાખવા જોઈએ ખાવા પહેલા અને પછી પણ ખુબ જ જરૂરી છે તમને ખબર છે લોકો ખાવા પેલા પણ હાથ નથી ધોતા. પર એ ધોવા ખુબ જ જરૂરી છે આ બધી નાની નાની ટેવો છે ને આપણને ઘણી બીમારીઓથી બચાવે છે.
બિલકુલ હાથ ધોવાની ટેવ તો બધાએ રાખે રાખવી જ જોઈએ. તમે ઘરમાંથી આવો બહાર જઓ ગમે ત્યાંથી આવો પહેલાં હાથ ધોવો અને આપણે રસોઈમાં બી સ્વચ્છતા રાખવાની ખૂબ જ જરૂરી છે બાત રૂમમાં પણ તમે કીધું તેમ સ્વચ્છતા રાખવાની બહુ જ જરૂરી છે. કે આ બધી એવી જગ્યાઓ છે ને કે ત્યાં તરત જીવ જંતુઓ પાકી જને આપણને બીમારી લાગે છે. એટલે આ બધી વસ્તુઓમાં ચોખાાઈ રાખવી ખૂબ જ
ખુબ જ જરૂરી છે મતલબ લોકો જો પોતાને જવા વધારે સમજે ને, તો દેશ વધુ સ્વચ્છ બની શકે છે.
સો ટકા ખરી વાત કરી, કે બસ લોકોમાં પોતાની જવાબદારી નથી સમજતા. હવે તમે જુઓ ને દાખલા તરીકે તમે આજ લોકો જ્યારે બહાર જશે દેશની, તો ત્યાંના કાનૂન એટલા કડક અને શક્ત હોય છે ને તમે રોડ પર થુંકી પણ નથી શક તો ત્યાં કેવું એ લોકો બધા નિયમોનું પાલન કરે છે. અને પોતાના દેશમાં જ એ બધા નિયમો નો ભંગ કરે છે, ઠેર ઠેર કચરો નાખ દે છે. સરકારે આટલી વ્યવસ્થા કરી છે કે ઠેર ઠેર એમણે ડસ્ટબિન મૂકી આપ્યા છે. તો એનો ઉપયોગ
નથી આપડા જેટલા ભારતમાં જેટલા ડસ્ટબિન અને સ્વચ્છ તા નું છે ને એવું નથી, પણ છતાં આપણા ભારતમાં આવું કોઈ નથી કરતું, તમે જોયું હો તો છેડ ત્યાં પિચકારીઓમાં, જ્યાં લખેલું હોય છે ત્યાંજ વધારે એ લોકો પાન ની નામ પિચકા કારિયો મારી દે છે, ગંદગી ફેલાવે છે, જ્યાં લખેલું છે છતાંય ત્યાં કચરો કરીને મૂકીને જતા રહે છે. આ ગાડીઓમાંથી પણ તમે જોયું એ ખાઈ ખાઈને ડાયરેક્ટ બહાર ફેંકે છે, જે આવું બ બહાર ના દેશોમાં નથી થતું. એ લોકો છે ને પોતાના કૂતરાઓને પણ બહાર લઈને જાય ને તો પોલથીન સાથે લઈને જાય કે એ લોકો જ્યાં પોટી કરે એ લોકો પોલથીનમાં ભરીને ઘરે લઈને ડસ્ટબિનમાં નાખે. એ લોકો એટલી સાફ સફાઈ નું ધ્યાન રાખતા હોય છે.
હા, બિલકુલ અને જો સાફ સફાઈ ન
રાખવું જ જોઈએ, હા, સાચી વાત. મતલબ ચ અહ શું કહે છે, આ સ્વચ્છા માત્ર એક આદત નથી. એ સારા જીવનનો ભાગ પણ છે એમ.
બિલકુલ સાચી વાત કરી, અને દરેક વ્યક્તિએ પોતાનું ઘર, આંગણું, પોતાનું શહેર, પોતાનો દેશ બધું સ્વચ્છ રાખવું જ જોઈએ.
હમ્મ હા. બરોબર છે, ચાલો તો તમે પણ તમારા આસપાસ આવું કંઈક થાય તો સાફ સફાઈ અભિયાન કે આમ કોઈ હોય તો મને જરૂર યાદ કરજો, હું જરૂર આવીશ. હા, ચાલો, હા. ચાલો મળી એમ, હા.